કેમ છો?
બસ મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં. બીજું બાત
બસ કઈ નઈ બધું મજામાં. ચાલે છે તમે જણાવો.
બસ કઈ નઈ એ જો ને બસ આજ જોનેજ શિક્ષણ કેટલું મહત્વનું થઈ ગયું છે ને?
એ તો છે જ હવે તો શિક્ષણ કેટલું મહત્વનું થઈ ગયું છે હવે તો બધા જ, બધી જ જગ્યા બસ એજ ચાલે છે કે બધા લોકો ઓ નવ શિક્ષિત કરો.
હા એજ એજ સાચું કીધું તમે, અને જો શિક્ષણ વગર તો છેને જીવનમાં આગળ વધવું પણ ખુબ જ મુશ્કેલ છે.
હા એ એકદમ બરાબર કીધું તમે કે ભાઈ શિક્ષણ વગર આપણે જીવનમાં આગળ વધી શક્યા નથી, હવે તો જીવનમાં શિક્ષણનું ઘણું જ મહત્વ છે, આપણને ઘણી નવી દિશા આપે છે પછી જ્ઞાન આપે છે કુશળતા આપે છે નવા સંસ્કારો આપણા સંસ્કારોમાં પણ વિકાસ થાય છે, એટલે શિક્ષણ બહુ જ જરૂરી છે આપણા જીવનમાં.
સાચું કીધું જો શિક્ષણ અ જો આપણે એક હોય શિક્ષિત વ્યક્તિ, તો જો જ્ઞાન વધે છે સારી નોકરી મળે, અને આપણો આત્મવિશ્વાસ પણ આત્મવિશ્વાસ પણ વધે છે. એને એ હા. અને જો શિક્ષણ વ્યક્તિ નું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે.
હા, એ એકદમ સાચી વાત છે. શિક્ષણ ભ મનુષ્યનું જીવન અ સફળ બનાવે છે. એ સમાજના વિકાસમાં પણ યોગદાન આપી શકે છે, શિક્ષિત હોય તો તો શિક્ષણ હોવું બો જ જરૂરી છે. ને આપણે જોઈ શકીએ છીએ, શિક્ષણ અને રોજ ગાર વિશ છે કે, સારું શિક્ષણ આપણને સારી નોકરી અને કા નોકરીમાં મદદરૂપ થાય છે, તો એ એ બો જરૂરી છે. અ વ શિક્ષત શિક્ષટોસ તે તો આપણે સારી નોકરી આપણને આસાનીથી મળી શકશે.
હા, આ વાત તો તમારી સાચી છે. જો અગર શિક્ષિત સમાજ એક શિક્ષિત સમાજ છે, એ દેશનો વિકાસ વિકાસનો આધાર છે એટલે છે ને દરેક બાળકને આપણે શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે. શિક્ષણ એ જીવનનો સૌથી મોટી સંખ છે અને જો સારું શિક્ષણ મળશે, તો જો શિક્ષણના કારણે નવી નવી માહિતીઓ એ આપણને સમજમાં સમજ મળશે છે ને અને શિક્ષિત વ્યક્તિને રોજગાર મેળવવામાં સરળતા પણ રહે છે.
હા, એકદમ સાચું કર્યું કે શિક્ષિત વ્યક્તિને રોજગાર મેળવવામાં મદદ રહે છે પછી વ્યવસાયમાં કે કોઈ પણ જગ્યાએ આગળ વધી શકશે, તો શિક્ષિત વ્યક્તિ જીવનમાં ક્યારેય અટકી ન શકે એ નવી નવી એ આગળ વધે, એ લોકોને પણ આગળ લઈ જાય પછી શહેરોમાં શિક્ષણ ની વધુ આપણને સુવિધા એ જોવા મળે છે સાચું કીધું ને.
હા, એ તમે ખુબ જ સાચું કીધું. જો એક શિક્ષિત વ્યક્તિ હોય ને તો એની એને છે ને ખોટું અફવાઓ ઉપર વિશ્વાસ નથી કરતા, પેલા તેઓ સાચી માહિતી તપાસ કરે છે છે ને. એ જો શિક્ષિત વ્યક્તિ હોય, હા અને આરોગ્ય જ છે. અને પૈસાની બચત અને સમાજમાં સંબંધિત બાબતોમાં આપણે એની સમજદારી પૂર્વક નિર્ણય લઈ શકીએ છે, શિક્ષિત વ્યક્તિ હોય તે અને ખરાબ આદતો અને ખોટા વર્ગોથી દૂર રહેવામાં પણ મદદ કરે છે આપણને શિક્ષણ, જો શિક્ષણ થી માણસ ને સારું અને ખરાબ અ શું છે, તેની સમજ મળે છે અ જેના કારણે તે જીવનમાં અ સમજદાર અ સમજદારીથી નિર્ણયો લઈ શકે છે.
હા, એ તો છે જે બો જ જરૂરી છે પછી શિક્ષણ આવશે તો એ સારા અને ખરાબ નિર્ણય તો ખબર પડે સાથે સાથે ખર્ચ નો પણ પછી કઈ પણ વસ્તુનો નવી-નવી વસ્તુઓ જાણવાનું એ પણ એને શીખવા મળે એ પણ એ ધ્યાનમાં રા- કે દરેક બાળક સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવું જ બો જરૂરી છે એટલે એ આગળ વધી શકે.
હા, ને જો શિક્ષિત વ્યક્તિઓને એ ગરીબી ઘટાડવામાં પણ મદદ કરે છે, જેમ કે જો ભણેલો વ્યક્તિ શિક્ષિત અ શિક્ષક બની શકશે, એન્જિનિયર બને, ડોક્ટર બને મતલબ વિવિધ પ્રકારના એ લોકોને નોકરી મળી શકે છે અને શિક્ષ શિક્ષણ ના આધારે વ્યક્તિ પોતાને અ સફળ વ્યવસાયમાં પણ સુરુ કરી શકે છે અને વધુ આવક થવાથી પરિવારની જરૂરતોની સારી રીતે પણ પૂરી કરી શકે છે, એટલે એવું છે જો શિક્ષણ માણસને સારી નોકરી અને કામ અ ક શું કે પૈસા કમાવાનો તક આપે છે, જેના કારણે તેની આર્થિક સ્થિતિ સુધરે છે અને ગરીબી ઓછી થાય છે.
એકદમ સાચી વાત કીધી, શિક્ષિત વ્યક્તિ જીવનમાં બો જ આગળ વધી શકે છે, એના લીધે અને એ આગળ લઈ જાય છે બધાને પરિવારને પણ. અને વિકાસ અ વ્યક કી નો વિકાસ થઈ શકે છે, બરા એકદમ સાચી વાત કીધી તમારી વાત બહુ સારી હતી.
હા અને જો ભણેલો વ્યક્તિ હોય ને એને છે ને વ્યક્તિત્વ નો વિકાસ પણ હોય છે. જેમ કે બોલવાની, વિચારવાની, સમજવાની બધીની એને ક્ષમતા હોય છે, જેમકે જો શિક્ષિત વ્યક્તિ પોતાના વિચારો સ્પષ્ટ અને આતમી વિશ્વાસ સાથે અ સુકે મૂકી શકે છે અને કોઈ સમસ્યા આવે ત્યારે શાંતિથી વિચારીને એનો ઉકેલ એ કાઢી શકે છે અન્ય અને અન્ય લોકોના વિચારો અને લાગણીઓને વધુ સારી રીતે એ સમજી પણ શકે છે એટલે એ મ મતલબ એવું છે કે જો શિક્ષણ થી માણસની બોલવાની વિચારવાની અને સમજવાની શક્તિ વધે છે જેના કારણે તેનું વ્યક્તિત્વ વધુ સારું રીતે નીકળીને આવે છે.
હા એ એકદમ સાચું કીધું કે એ સમજવાની શક્તિ એની વદત છે અને બહુ સારી રીતે આગળ વધી શકે છે પછી આપણે જોઈ શકીએ છીએ કે શિક્ષણ ઓનલાઈન ક્ષેત્રમાં કેટલું આગળ વધી ગયું છે હવે કેટલો આ આ ઓનલાઈન બી કેટલો આગળ થઈ ગયો છે તો હવે આપને જોઈ શકીએ છીએ કે સમાજ આગળ વધી રાખી રહ્યો છે અને નવી નવી અંધશ્રદ્ધા અને પછી અજ્ઞાનતા પણ કેટલી શિક્ષ શિક્ષિત વ્યક્તિ હોય તો એ પછી કોઈ પણ અંધશ્રદ્ધામાં અજ્ઞાનતા માં ન માને એ ઘટાડે તો એ પણ આપણે જોઈ શકીએ છે પછી એ સમાજમાં જાગૃતિ વધારે છે તો શિક્ષિત વ્યક્તિ એ સમાજને બહુ આગળ લઈ
હા એ વાત તમારી ખરી જો જો ભણેલો વ્યક જોય છે ને એ અંધવિશ્વાસ ની વાતોમાં નહી આવે એને બધી સમજ હોય છે અને જો સી ભણ માણસ ને નવી ટેક ટેકલોજનો ઉપયોગ કરવાનું પણ શીખાવે છે ને જેના કારણે તે આધુનિક દુનિયા સાથે જોડાયેલો. જીવનના ઘણા કામ સરળતાથી કરી શકે છે, જેમ કે નોકરી હોય, વ્યવસાય હોય ગમે તે હોય એને ઓનલાઈન પણ મેળવી શકે છે, જોને આજકાલ તો વિડીયો કોલ અને સોશિયલ મીડિયા દ્વારા પણ દ્વારા પણ કેટલા લોકો એકસા. સંપર્કમાં રહીને પોતાનો વ્યવસાય કરી રહ્યા છે, ઓનલાઈન બેંકિંગ છે, યુપીઆઈ છે, ડિજીિટલ પેમેન્ટ છે એ પણ અગર શિક્ષિત વ્યક્તિ હોય તો સરળતાથી કરી શકે છે.
ઓનલાઈન કઈ પણ કામ સારી રીતે કરી શ જે એને કઈ પણ ટેન્શન ન લે એકદમ અ બ બધી જ ખબર હોય છે એને તો એ શિક્ષ એ માટે શિક્ષણ. પણ બહુ જરૂરી છે એ ટેકનોલોજીને આગળ પણ લઈ જય. લઈ. જઈ શકે છે એને સારી રીતે ટેકનોલોજી ને વાપરવાનું ખબર હોય છે. તો શિક્ષણ વગર તો એ કઈ પણ. શક્ય જ ન તો શિક્ષણ બહુ જ જરૂરી છે આ જોઈ.
અને જો શિક્ષિત નાગરિક હોય ને એ દેશ. ના વિકાસ અને પ્રગતિમાં પણ મોટો યોગદાન આપી શકે છે જેમ કે જો શિક્ષિત હોય ત્યારે તેઓ પોતાના કામ જ્ઞાન અને અ જે કૌશલ્યો એના દ્વારા દેશના વિકાસ વિકાસમાં મહત્વનું યોગદાન આપે છે ને. જો શિક્ષિત લોકો વિજ્ઞાન ટેકનોલોજી અને અહ શિક્ષણ અહ ના ક્ષેત્રમાં નવી નવી શોધો અને વિકાસ કરી રહ્યા છે, તેઓના અહ એમ છે ને અને જે શિક્ષિત લોકો પોતાની મહેનત જ્ઞાન અને સારા વિચારો દ્વારા દેશને આગળ વધારવામાં પણ મદદ કરે છે, તેથી દેશના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
હા એ તો છે જે આપણને આગળ લઈ જાય છે. પછી ટેકનોલોજી નો વિકાસ સાથે શિક્ષણ ની પદ્ધતિ પણ બદલાઈ. ગઈ છે તો હવે આપણને ઓનલાઈન અભ્યાસ થઈ ગયા છે તો એ એ બની ગયો છે, તો હવે આપણે જોઈ શકીએ છીએ કે હજુ ગામડાઓમાં હજુ શિક્ષણ પૂરી તર ટેકનોલોજીની સુવિધા નથી. પણ ધીરે ધીરે આપણે જોઈ શકીએ છે કે આ ગામડાઓમાં પણ નવી નવી ટેકનોલોજીની સુવિધા અહ આવી જશે.
આવી જશે હા એ તમારી વાત બરોબર છે, અને જો અહ જો શું કે એને શિક્ષણ દ્વારા છે ને વ્યક્તિને સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને આરોગ્ય થી પણ બચવાના ઉ ઉપાયો વિશે યોગ્ય જાણકારીઓ મળી શકે છે. જેમ કે જો નિયમિત હાથ ધોવાની અને સ્વછતા જણાવવાની આદત પડે છે. પૌષ્ટિક અને સંતુલન આહાર નું મહત્વ સમજાય છે, અને સમયસર ડોક્ટરની સલાહ લેવાની સમજ વિકસે છે, નિયમિત કસરત, યોગ અને પૂરતી ઊંઘ ના ફાયદાઓ સામજાવે છે. અહ મતલબ છે એવું છે જો શિક્ષણ-શિક્ષણ થી માણસને સ્વચ્છતા અને સારા સ્વાસ્થ્ય નું મહત્વ સમજાય છે. જેના કારણે તે તંદુરસ્ત જીવન જીવી શકે છે. અને બીમારીઓથી બચી શકે છે.
એકદમ બરાબર કીધું, એ તો છે જેને કેટલી બધી સમજ હોય છે કે એ સારી રીતે બધી શિક્ષિત હોય તો હશે. તો એ એને ઘણું બધું જ્ઞાન રહેે પછી આપણે જોઈ શકીએ છીએ કે ગ પુસ્તકનો જ જ્ઞાન નહીં પરંતુ શિક્ષણ આપ આપણને શિસ્ત, જવાબદારી જેમ તમે કીધું એ બધું સંસ્કાર એ બધી વસ્તુ આપણને શીખવે છે તો એ ખાલી પુ માત્ર પા પુસ્તકનો જ્ઞાન જ નહીં, શિક્ષણ આપણને બધા જ જ્ઞાન હોવા જોઈએ.
સાચી વાત કિધી તમે આ.
હા. એજ ને તો એ એનાથી આપણને ખબર પડ્યું કે શિક્ષણ આપણા જીવનમાં કેટલો જરૂરી છે, તો એટલી બધી માહિતી મેળવી આપણે એકબીજા સાથે વાત કરીને અને કેટલી બધી જ્ઞાન કેટલો બધો જ્ઞાન પણ મળ્યું આપણને, તો બહુ સારું લાગ્યું તમારી જોડે વાત- કરીને
હા મને પણ સારું લાગ્યું તમારી જોડે વાત કરીને અને આ શિક્ષણના વિશેએ તમારી જોડેથી મને પણ ઘણી બધી માહિતીઓ મળી અને તમારી આ વાત તો મને ખુબ જ ગમી કે પુસ્તકી જ્ઞાન જે જરૂરી નથી. બ દુનિયા જ મતલબ એ પણ ખુબ જ જરૂરી છે. છે, ને સમાજ અને શિક્ષણ નું
હા એજ ને સમાજ અને શિક્ષણ નો બધો જ જ્ઞાન હોવું બહુ જરૂર છે ખાલી પુસ કી જ્ઞાન જ નહી હોવું જોઈએ તો આપણને એકબીજા જોડે વાત કરીએ તો જ ખબર પડે કે અહ બધાના વિચાર અલગ અલગ હોયને આપણે એક બીજાના વિચાર અહ મેળવી શકીએ છીએ. ચાલો પછી. છી ધ્યાન રાખજો, પછી મળીએ.